હાલો હાલો નમસ્તે.
નમસ્તે
કેમ છો?
મજામાં છું. તુમે કેમ છો?
તમે એવી મજામાં છો. તમે શું કરો છો?
હા ભી તો કાંઈ જ નહી કરવું છું.
હા મે મેં કઈ નઈ કરું છું હું મમ પઢાઈ કર્યું છું હ
હા હા મને તો વરસાદ ગણી આવે છે બારિસ ઘણી વરે છે.
હ હ મારે
તો પરેશાન થઇ ગયા છે.
ઓર તમે રોટલા બનાયા છે?
ની અભીય તો ની વણાયા છે. હવે તો લેટ વણાવો છો ને?
હા સારું બોલો છે હા ઓ તમે ડિગરા કઈ કરે છે.
હા
તમે ડીગરા કઈ કરે છે?
અ દીકરા એક તો નાસ્તો કરે છે અને પઢાઈ કરે છે.
સારું છે. તમે શું નામ છે?
હા
તમે શું નામ છે?
મારું નામ?
હા હા
મારું આ કાય છે.
છે એ તમે બોલ
મારુ નામ શકુંતલા છે.
હે સારું બડું પ્યારું નામ છે.
મુંબઈથી બોલે અચ્છ
તમે લગન હોય એને કેટલા વરસ હોઈ ગયા છે?
ઓ મારા લગન હો એને તો બહુ જ સારા સમય હો ગયા છે.
હે હોવ.
એ તો તમે પાસમાં કઈ બોલા છે.
અચૂ અરે એવો ઘણો અવાજ કરે.